હાલો.
હા હલો.
અવાજ આવે?
બેકગ્રાઉન્ડ નો ખો વધવા આવે છે.
આવે છે હજુ આવે છે?
હા.
બે યુનિટ ચાલુ હવે આવે છે બેગ્રાઉન્ડમાં?
હા.
તો તો હવે કાટું લાગે યરબડસ લગાવયા તો એમાં શિખર આવતો મને લાગે એટલે. પંખા ચાલાલુ હો?
તો એકલો ફોન કરીનેસવીરો
શું કેવો?
એયરબોટ ગાડી ન વસરો.
નહી તો કાંઠે લઈ આવતો હવે આવે હવાજ?
હવે પેલા માં વાત કરતો હતો એમાં નતો આવતો અમારો આવે.
હવે કેવું?
અવાજ વધારે આવવા મળ્યો.
હલો. હલો.
હલો.
તો હવે હજુ અવાજ આવે બેકગ્રાઉન્ડ?
હા.
દે. મ નાગડીઓ દાજો રિજેક્ટ થાયવાલા. હજુ આવે. એ તો કાપી નાખાતા તો તોીક. નહી આટલો ખબર નહ કેમ આવે.
ટાબા ગર માગ નં.
ના ાબા પરર બીજા ર છેું એટલે અમે નેચર. અને બાર કદચ જ તો બારે વધારવા જ આવે એવ.
ઓ તો જાણે ના એકલો પંખો ભમતો હોય.
હા હા હ તોું. બને એરિયામાં હોય તો આવેવાજ.
હા ઓલા કાઢેલા નથી તારેા ઈયરબડ.
કાઠેલા તો તારે હ હ પા બંધ કરી દઉ. હજુ અવાજ આવે.
હજી છે.
તો તો કાવી ના તો તો નની ભે વાત મ. તોવાજ ધા આવ તો જ નહી પછી કર છે મામ સાહેબ રોડ.
હ.
શીગર છેમ થાય હતો તો આજે.
એટ વા તો ખરે શું થાય.
ચલે તો તો હે ચાલો રાખીએ વાત. બસ કઈ નઈ હાલ તો ખાઈને બેઠા તા. મી ભછી છે.
હ શંતે.
હવ શાંત બસ. હ કેવું ચાલે તમારે.
બસ તમારે રેડીે તમારે કેવું ચાલે.
બસ અત્યારે તો કઈ નઈ હવેવે અઠવાડિયા બસ હવે લગભગ છ તારીખે પેપર ચાલુ થઈ. એક્ઝામ હલે એટલે હજુ તૈયારી થોડી કરવાની બાકીને એવું બધું ચાલે છે આવધા.
બરોબર.
હમ હમ.
ભશાતે હૈ.
હઉ બસ શાંતિ અત્યારે તો અઠવાડિય ખાલી પ હે. તે્યા પર પછી થોડોક ચોક ફરવા જવાનું પ્લાન કરશ આપણે.
હ અઠવાડિયા પી વેકેશન પડશે એમ.
ના વેકેશન નહી લગભગ ચાર પાંચ પાંચ ચાર પાંચ દિવસને રચાઓ આવશે.
બરોબર.
હા.
બીજ કેવું ચાલે.
બસ બીજુંજ મસ્ત હશેથી જ છેવાળ તો.
હા.
તમે હાલો કે ફરવા ગયા હતા ને.
હા મેમે ફરવા ગયા હતા જે ધીમા બાજુ ગયા હતા ફરવા.
એવ કોણ કોણ કયા હતા.
મન મારા ફ્રેન્ડ બંને.
બેજણ.
હા બાઇક લઈન ગયા તા કે.
હા હા મળ
હમ હવે જઉું આપડે બધા એક દાડો ટાઈમ ગોઠવીએ તો ગીર ના બાજુ જઈએ
ચાલે ઘીરણ બાજુ એ બાજુ વાતાવરણ તો મસ્ત હોય છે. અને ભ્યુ બધું મસ્ત આવે એટલે એ બાજુ પ્લાન કરી
હા હા ચાલે
હમ્મ હમ
બીજું કેવું ચાલેન્ છે. શાંદિ
હઉ બસ હાલ તો શાંતિ જ છે. એકદમ હવે પરીક્ષા તી જાય તો બસ પણ હવે કારણ કે પરીક્ષામાં થોડીક અક્રિયા હ છે. એના કારણે એવું ચિંતા રે ફેલ થવા નહ એટી આવે બીજું કઈ નઈ આગ્યાું
બરોબર કઈ વાંધો થોડીક તૈયારી કરવાની આ બીજી ના લવાની
ના ના એમ તો તૈયારી કરે પણ અમારે જે રિઝલ્ટ ને ખુબ ઓછું આવે યુનિવર્ સિટી વાળા હૈ એ જ ઓછું આપે એમ કારણ કે અમારે જો એક એસી રૂમનોો ક્લાસ છે. એસી છોકરાઓનો એમાંથી ખાલી બાર જણાને પાસ કર્યા હતા હમણાં ગઈ વ્યક્તિ નેવા બારમો નંબર દસ લગભગ દસમો નંબર ક વક્તો મારો આવ્યો બીજા બે હજાર, આવે તો ટોટલ બાર જણા પાસ થયા પણ રિઝલ્ટ ખૂબ પેલું આપ્યા થ્રુ એમ જે પા ન પસવાદ કારરેવીજ કરી
બરોબર કઈ વાંધો થોડક તૈયારી તૈયારી થોડીક વધારે કરવાની આપડે એટી બીજી ના આવે તો વાંધો ના આવે
હમ અત્યારે તો બછી એ તૈયારી ચાલુ છે. આવતો બધું આપડ કેવું કે બધું ગુજરાતી મીડિયમ વગેરેમાં ભણેલા હોય અને ઇંગ્લિશમાં લખવાનું થાય એટલે તકલીફ, તો જ રહેવાનીહી આપણને કારણ કે કદી ઈંગ્લિશ ભણ્યા ના હોય, તેના કારણે બીજું કઈ નહી.
હા વાત સાચી છે. પણ હ પેલા મેહુલિયા ને એ ઉુંદ આવતું હશે ભણવાનું
હ એને ઇંગ્લિશ માં જ આવે છે. પણ અંયા કેવ બીબીમ એટલે રઝલ્ટ સારું પાસ જ કરી દે અમારે નિને એકમ રિઝલ્ટમાં તો એકદમ રાત દિવસનો ફરક છે. એ બધ પાસ કરી જાય એ નહી, આવતો બી એમાં પણણા જે એમએસ સીઆઈટી કોર્સ છેને
હા તમાર બંનેની કોલેજ એક જ છે. કે અલગ અલગ
એટલે યુનિવર્સિટી એ તેની અંદર ડિપાર્ટમેન્ટ આવે બધી કોલેજ હોય ને એ ટાઈપનું એટલે અમે અલગ ડિપાર્ટમેન્ટમાં છીએ. અને એ પણ અલગ ડિપાર્ટમેન્ટ પીડતે અલગ અલગ જગ્યા હ થોડાક નજીક જ છીએ. અમે તો
હા
હા
કઈ વાંધો બંને ભેળા હોય તો શું
હમ એમ તો વાતચીત થાય જ કોઈ દિવસ અમાર બાજુ જ્યાં કેન્ટીન છેને. દુકાન એટલે તે બાજુ હઈરા આવે નાસ્તો વગેરે કરવો હોય, તો ત્યારે ભેગા થઈ ને અમુક ટાઈમે કેવું કે બધા છૂટીએ ત્યારે એ પણ ત્યાં આવેને ત્યાંથી પછથી એ એના મિત્રો બ બસ સ્ટેન્ડ જાય અને ત્યાંથી પછી ઘરે જાય, એવી રીતે હમ
હ સજુના ડીસા બી જાઉ તો નાઈ
ના હાલ તો એરું અઠવાડય તો લગભગ નહીં પડે પછી કદાચ જો કદાચ રજાઓ હશે તો વિચાર છે તે બાજુ આવવાનો જુના ડીસાા બાજુ જવ છું.
હા બરોબર
હમ કારણ કે અહીંયા શહેરમાં તો રહેવું થોડું તકલીફ પણ પડે કારણ કે એવી ગરમી વધુ પડતી હોય ને?
હા હા ત્યાં તો ગરમી વધારે પડતી હોય ને,
હમ ખુબ જ ગરમી પડે અને બફારો આવે ને એ ટાઈપ ન આપણેને લાગે કારણ કે આપડે તો ખુલ્લા વાતાવરણમાં રહેલા ને એના કારણે, હા એટલે થોડો તો ફરસી ફરસા હોય થોડીક વરસાદ ની આગાહીને હતું જ ખરી પણ હજુ કે વરસાદ પણ આવ્યો નથી.
બરોબર અમુક શહેરોમાં વરસી ગયો પણ આપડા બાજુ નહીં આવે,
હા અમદાવાદ બાજુ બાજુ હતું લગભગ વરસાદ પણ આ બાજુ આપડે ક એદના છે
હા હા બસ હવે આપડે આઈ જાયશે જેમ કે એવું વાતાવરણ કરીને રાખ્યું હો કે હવે વરસાદ આઈ જા
હમ હમ હમ એમ તો કાલ સાંજે વાતાવરણ કેવું મસ્ત હતું જે આપણને એકદમ મસ્ત ફોટા વગેરે પાડીએ ને તેના માટે તો એકદમ
હા હઅઅ
વાતાવરણ એકદમ મસ્ત હતું અમે તો ઘરમાં બેઠા હતા ને ત્યારે કેું કે ઘરમાં જે લાઈટ હતી એ તો એકદમ વ્હાઈટ કલર જે બહાર થી વધુ વાતાવણ નતું બહારનુ એકદ પીળા કલર હતું એટલે મસ્ત અને વ્યુ આવતું હતું એમ અને એ ઠંડો ઠંડો પવન બધું મસ્ત હતું
હા
હમ
કઈ વાંધો નહી આપડે એવું વાતાવરણ હો ત્યારે ફરવા જશું, પણ હ ત્યાં એવું ફોટા બીજા પાડશું પાહડ ની અંદર,
હા એ વાત સાચી છે. એ જગ્યા જ આપણને તો મજા આવે બાકી તો આમ તો આવી ગરમીમાં પણ ક્યાં જેવ મજા ના આવે પણ વાતાવરણ થોડું ઠંડુ હોય ને વરસાદ જેવું તો ફરવાની પણ મજા આવે.
હા બઉુ મજા આવે.
હમ હ
હા એવું ઠંડુ વાતાવરણ હોય વરસાદ આવતો હોય ત્યાં ઝરણા ઝરણ આવતું હોય,
હમ હમ
હા
અને અત્યારે તો પર્વતીય વિસ્તારમાં તો એવું કે તે બાજુ વરસાદ તો ચાલુ જ હોય છે. એ જે ગિનાર બાજુ પર લગભગ વરસાદ તો હશે જ તે બાજુ જે હ તો મજા આવે. વરસાદ તો હ પર્વતીય વિસ્તાર માં વરસાદ હોય છે.
હા એ બાજુ વરસાદ હોય છે ત્યાં પણ બીજીે એક ત્રીજી વાળા વરસાદ થઈ ગયો ગિરનાર બાજુ.
હમ હા એ પર્વતીય વિસ્તાર છે ને તેના કારણે એવું થાય.
હમ અંદર ઉપર ફરવા જતા હોય ચ મસ્ત વાદળો હોય છે જાણે સ્વર્ગમાં ગયા એવા વાદળો એક બીજા ફોટા મસ્ત આવે એવું
હા ત્યાં તો કેવું કેને પર્વત આપડે પર્વત ઉપર ચડીએ તો વાદળ એકદમ આપણી પાસે આજુબાજુમાં જ ફરતા હોય એકદમ નજીકમાં એટલે મસ્ત આપણને ફીલ થાય. અને ત્યાં તો ઉપરલા વિસ્તારમાં કેવું કે ઠંડી ઠંડી હવામાન બધું મસ્ત આવતું હોય.
હા વધારે મજા આવતી હોય ત્યાં તો ઠંડાના કારણે તે નેચે ઓજું ફરવા લાગ કે જંગલ આવેલું છે પણ તે પણ વરસાદ આવતોય પણ ત્યાં જોવાની બહુ મજા આવતી હોય છે
હા જંગલમ મસ્ત મજા આવે કારણ કે તે બાજુ જ પેલું ગીરનુંું રણ તે બાજુ જ આવેલું છે ને
હા ત્યાં આવેલું છે
હા તે તો ત્યાં જવાની મજા આવે કારણ કે ત્યાં પેલી સફારી કરીએ આપણેે ગીરમાં જીપ સફારી નહી કરતા બધા પ્રાણીઓ વગેરે જોવા માટે
હા પ્રાણીઓ જોવા વગેરે કાર આવે છે ને પણ આપણે લઈને જઈએ ફરવાની પણ મજા આવે અને અમુક ટાઈમે શેહ જોવા નહી મળતા પણ આપણેે શું આપણેે જાય ને શેહ જોવા મળે ને તો પણ ફોટા પાડવાની ત્યાં આખી મજા અલગ આવતી હોય
હા એ વાત સાચી ર તમા
હા
ના એવા વિસ્તારમાં જવા આપણને સારી મજા આવે
હા કઈ વાંધો નને ટાઈમ વધશે તો દ્વારકા બાજુ જશુ ત્યાં પણ ફરવાની મજા આવશે
હમ હમ બરાબર હા એવું કરશો આપડે ત્યાં બાજુ જવાનો પ્લાન બનાવશો
હા પોતાની ગાડી હોય ને ફરવાની મજા આવતી હોય ને તો બીજાને ભાડી ના લય પડે જેમ કે એવ આપડા પાસે બજેટ હોય પણ એ જ જળવાઈ રહે
હા અને ખર્ચો પણ જે ઓછો થાય કારણ કે બધા સાથે ગાડી કરીએ તો કોઈ મિત્ર ગાડી પણ લાવે કોઈ બીજો કોઈ બીજું પેટ્રોલ વગેરે ના બીધા કાઢી દે તો ખર્ચો શું થાય આપણને અને એવી કોઈ સારી સારી જગ્યાએ ફરવા જવું હોય તો પણ જઈ શકીએ
હા બીજ જગ્યાએ ફરવા જવુંય તો પણ જઈ શકાય અને જે પહાડો વાળા વિસ્તાર માં ગાડી લઈને જવું હોય તો જઈ શકાય અંદર જે વસ્તુ મૂકવી હોય તો પણ મૂકી શકાય
હમ હમ હા એ વાત સાચી તોઈ વર્ષુ ચોરી થાય એવું બને પણ નહ એના માટે ગાડી લઈને જઈએ તો ગમે તે વસ્તુઓ પડી રહે તેમાં
હમ હ બીજી કોઈ ચિંતા ના હોય કે બસ નીકળી જશે કે બસ ક્યારે આવશે કે એવી કોઈ ચિંતા ના હોય આપડ પોતાની ગાડી હોય કે આ ટાઈમ થયો હતો આ ટમે આ ટાઈમે્યા તો આમ જ આમ જ અલગ અલગ વિસ્તારમાં ફરવું તો પણ ફરી શકાય
હમ હા એ વાત સાચી આપડે ગણ ત્યાદ જઈ ને પછી એવું લાગે કે આ બાજુ પણ જવું હોય તો પોતાની ગાડી લઈને જઈએ તો સારું ર ગમે તે આપણે જઈ શકીએ અને પેલું કેવું કે કોઈ બસ તો ટ્રેન વગેરેમાં આપણે જઈએ તો ત્યાંમાં ખર્ચો વધુ વધારે વધી જાય એમ અને એમાં મજા પણ ના આવે કારણ કે દર વખતે સાધન બદલવાના થાય ને ત્યાં ખાવાનું
હા પણ ટાઈમે એને ત્યાં ના સચવાયને બધું રીતે પ્લાનિંગ આખું કે બધો કેન્સલ થતો હોય છે
હમ હા એ પણ પ્લાનિંગમાં પણ આપણે એટલું બધી ખબર ના પડે એમ પોતાની ગાડી હોય તો સારું રહે ફરવાવામાં
હા હ